હલો હા અવાજ આવે છે મારે
હા તને મારો આમાં ચાલે જ છે
હા હા આવે છે આવે છે હલો
કેમ છે તમે હલોો
બસ મજામાં છું હલો હલો
કેમ છે તને
અવાજ આવે છે બસ મજા તને કેમ છે હલો
ું હલો
હા હા આવે છે મારો અવાજ હલો હા હા મારો તને આવે છે
કેમ હા આવેજ ને હા કેમ છે એમ પછું
બસ મજામાં થ તું કેમ છે
હા હું પણ મજામાં છ તારા માટે
હમ
સાચો મિત્રો કોણ કહેવાય
મારીમાં તો સાચો મિત્ર એ કેહેવાય જ શું અને દુઃખ બંને સમય આપણી સાથે ઉભો ર તેમને સાચો મિત્ર કહેવાય છે
મિત્રતામાં ક્યાં ગુનો હોવો જોઈએ ગુનો
મનેત્રતામાં મારા મુજબ ઈમાનદારી વિશ્વાસ દયાલુ સ્વભાવ મદદ કરવાની ભાવના અને સાચું માર્ગદર્શન આપવાની ટેવ હોવી જોઈએ
હા કેટલા મિત્રો છે પ્રેમ ભાવ સારા હશે ને
હ હા મારા ઘણા મિત્રો છે પણ બે ત્રણ ખુબ નજીક ના છે અને થોડાક દૂર ના છે
હા કે છે
હમ મુશ્કેલી ના સમય જે સાથે રહ ને. તે જ સાચો મિત્ર છે મારા મુજબ થતો.
મિત્ર સાથે શું કરવું ગમે છે. વાતો કરવી ગમે છે મદદ કરે શું ગમે છે ત.
મને મારા મિત્રો સાથે વાતો કરવી ગમે છે રમવું ફરવા જવું. અભ્યાસ કરવો અને એક બીજાની મદદ કરવી.
એજ મારી માટે સાચો મિત્ર કહેવાય છે.
એ ઈશારા રાખવી જોઈએ ઈશ રાખ
શું કે છે?
ઈશા રાખવી જોઈએ આપ?
ના સાચી મિત્રતામાં ઈર્ષા નથી હોતી.
હ મિત્ર આપણા જીવનમાં કેમ જરૂરી છે?
કારણ કે મિત્ર આપને હિંમત આપે છે ખુશી આપે છે. અને મુશ્કેલ સમયમાં સાથ આપે છે.
ને મિત્રતા આપણા માટે તો બહ ખૂબ અને મિત્રો સુખ અને દુઃખમાં હોય ત્યારે જ મિત્રો સાથે- - હોય છે બાકી તો મિત્રતા ન તો નામ જ ઓલું છે- -
એજ ને તારા જ મિત્રો વચ્ચે માનભેદ થાય તો શું કરવું જોઈએ?
મિત્રો વચ્ચે મન ભેદ થાય- - તો એને સુલાહ કરાવવી જોઈએ મિત્રો જ છે તો આપણા સા સંબંધો છે તો એને આપડે સુલા કરાવી
એજ એજ હ હા. જે આપડે ખોટી ટેવ પાડે છે આપડ ખોટા રસ્તા માર્ગ ચાલવાનું કે છે એ આપડો સાચો મિત્ર ના કહેવાય.
એ જ ને આપડો સાચો મિત્ર તોને કેહેવાય કે પ્રેમ ભાવ આપણા સુખ દુખ હોય આપડી મજાક ના હોય મદદકાર હોય.
એજ મિત્રો ઘણા બધા હોય છે. પણ મારા મુજબ તો આપડ એક એવો સાચો મિત્રો હોવો જ જોઈએ જે આપણે બધી પરિસ્થિતિ માં આપણો સાથ આપે.
હા એક ને કે આપ સાચો મિત્ર તપ પચય
હા એજ એજ તા કેટલા મિત્રો છે?
મારા તો ચાર મિત્રો છે એમાંથી બે મારા નથી.
હ હા બરાબર બરાબર.
તારા કેટલા મિત્રો છે?
મારા તો ઘણા મિત્રો છે. મારે એક થી બેજ સાચા મિત્રો છે જેને મારે જે મારી તે નજીક મારી નજીક પણ રહે છે અને મારી સાથે રોજ રહે છે. ખાવું પીવું રમવું વાતો કરવી બધું આપડે એને કહી શકીએ. આપણે દુખ સુખ ની વાતો કરી શકીએ એવા તો ખાસ મારા બેજ મિત્રો છે.
મારા તો ખાસ બે મિત્ર છે. પાછ હોય ને ખચતા એ વા ચરનાપુરી જ ખોદલી કરે
એજ એજ એને સાચો મિત્રો ના કેહેવાય.
એજ ને આ થાય પાછ
હા હા એ- - મિત્રતા કોને કેહેવાય તારા મુજબ મિત્ર કોણ હોય? જે આપડું સા મારું તો એમ કેવું એમ છે, કે દુખ સુખમાં જે સાથ આપે ને સાચો મિત્રો છે. તારા મુજબ સાચા મિત્ર કોને કે?
અમારા મુજબ તો સાચો મિત્રો
હા હા બરાબર. તારા એવા કોઈ મિત્રો છે, તારી બાજુ બાજુ જ રહે છે, કે બો દૂર રહે છે.
ના મારે બાજુમાં તો કોઈ મિત્ર નથી એક મિત્ર તમારો બો દૂર રહે છે.
ઓહ હા મારો સાચો મિત્ર બીજા જ શહેરમાં રહ્યા છે. પણ અમારે કોઈ બી મન ભા મન ભેદ થાતો નથી કોઈ બી મન દુઃખ થાતું નથી કારણ કે મારા સાધો મિત્ર છે, ભલે ને તે બીજા શહેરમાં રેતો હોય
હ મારો તો એક ફ્રેન્ડ ગામડામા
ત્યારે જ્યારે ગુરુ ત્યારે આવે
શું કેવ છો?
એ મિત્ર મારા ઘરે આવે છે, અમે સાથે થાળીમાં ખાઈએ પીએ બધુંય કરીએ
હ હ હા એજ આપણા સાચા મિત્રો એ છે, આપડે ભલે ગમે તેટલા ભાઈ બહેન સોગા વાલા બધા હોય છે. પણ આપણે મિત્ર જેટલું કોઈ સાથે નથી બનતું
એટલે આપણે મિત્રોન હરેક વાર આપણા મનની ને દુઃખની બધી કહી શકે છે, આપણા મનમાં
એ જ ને
સવારે પેલો કોલ આપણો મિત્રનો જ આવે બીજું કઈ કામ કરવાનું કે ના કરવાનું આપ તો મિત્ર હારે પંદર મિનિટ વાત કરે તો આપ મન એમ કે
હા એજ ને સાચો મિત્ર એ જોય છે, જે આ રોજ આપડે આપડો ભાવ પૂછે તને કેમ છે, કેમ નહી શું કરે છે શું નહી આપડે એક વાર પણ ફોનમાં વાત થઈ જાય તો આપડે મનને શાંતિ થઈ જાય ને આપણું મન ખુશ રેય છે.
હા આપડે દુખમાં હોય તો કે આપણે મુશ્કેલોમાં હોય કે આપડે ગમે એ રી
હા. હા એજ ને
મારા મિત્ર એ મને
હા હા. હમ હમ.
તારો અવાજ નથી આવતો મને હાલો
હાલો.
હા શું કે છે, હા બોલ બોલ
હુ આપે છે. ગિફ્ટની બેટમાં ઘણું બધું આપે છે હમણાં મને એક લે કલેસ સેટ અપાવ્યો હતો મારા મિત્રોએ.
મારા મારા ફ્રેન્ડ છે તને અ કપડા અને જોરી આપવા આવ્યા હતા જોડા.
હા હા સારું સારું. એવું જરૂરી નથી હોતું કે આપડે કોઈ વસ્તુ અપાવે કે ભેટ અપાવે તો જ આપડાને ત્ર ફેરવાય છે.
હા એ તો તારી વાત સાચી જ છે. આપડા મિત્રો અને કહેતા જ નથી મિત્ર તો આપણા મનથી હોવી જોઈએ.
એજ ને અને મારું તો કેવાનું એમ જ છે તા મિત્રોની વચ્ચે કોઈ બી પૈસાથી મનભેદ થવો જ ના જોઈએ પૈસા વ આવે તેનાથી મિત્રતામાં કોઈ પણ અસર ના થવી જોઈએ.
પૈસા આવા થી તો એકબીજાને ઈશયુ ના અમે એકબીજાની અ જલન ઉભી થાય છે કે આ મને નીચું બતાવવા બો માંગ છે.
હા એ છે એ વસ્તુ કોઈ બી મિત્રતામાં આવતી આવવી જ ના જોઈએ મારે તો એવું જ કેહેવાનું.
હા આપડે આપડા ઘરના માતા પિતા ભાઈ બહેન ગમે કો આપ પાર્ટનર એ હોય હિરન ન પ એને કઈ કરી શકતા નથી આપડે આપણા મિત્રને
હા એજ ને ભલે ને પછી ઘર ના બી હોય આપડી જીવન ના દુઃખ હોય આપણા જીવન સાથી ના દુઃખ હોય, આપડે જેને કહી શકીએ એ આપડો મિત્ર જ હોય છે જેને આપડી બધી વાત ખબર હોય છે. એટલે મારું તો કેવાનું એમ કે જીવનમાં એક સાચો મિત્ર તો હોવો જરૂરી જ છે.
હા એ સાચો મિત્ર મારા તો સૌથી ક્લો માં ક્લો મિત્ર થઈ ચ દિલ થી જરાયેલો હોય ને એવો મિત્ર છે મારો.
હા એજ ને એવું આપડા જીવનમાં એક એવું સભ્ય હોવું જ જોઈએ તેને આપણી બધી વાતો અને આપણી જિંદગી વિશે બધું ખબર હોય.
હા એટ કે આપડે ક્યાંક ફરવા જવાના હોય તો એને કેવું ના પડે કે તું મારા માટે આ લઈને આવજ કે મારા તું ભેટ લઈને આજે બધું એની રીતે લઈને
હા એજ ને. એ એની રીતે એનું બધું પૂરતું ધ્યાન આપતું જ હોય છે કે આને દુઃખ ના લાગી જાય આને કોઈ બી ઓલું ના થઈ જાય મારી એ વાત થી ખોટું ના લાગી જાય એને જ સાચો મિત્રો કહેવાય.
અમે પછી ઘાતના રખડીએ છીએ બઉ રખડીએ છીએ પછ અમે ગોલો ખાવા જાયએ છે અમે છે. પણ માણસોને જાતા આવતા જતા હોય.
એજ ને. મારું તો કેવાનું એમ છે કે આપડા જે બચપન ના મિત્રો હોય છે ને એજ આપડા સાચા મિત્રો હોય છે. કારણ કે આપડા બચપન ના આપડે જાજી બુદ્ધિ નથી હોતી ત્યારે જે મિત્ર બને છે ને એજ આપડા સાચા ઓકે રાઈટ.
હા અમે તો મિત્રો સાથે બેથો તો કેમ કે સમય પ્રસાર થઈ જાય છે કઈ ખબર જ નથી.
હા એજ ને. હા આપડે બેઠા હોય, વાતો કરીએ કલાકો નીકળી જાય એક દિવસ ની નીકળી જાય, એક રાત નીકળી જાય કઈ ખબર જ નથી પડતી.
એ ને કઈ ખબર જ ના પડે એમાં. પછી મિત્ર મિત્ર હોય તો ગમે ત્યારે એને
હા.
હા હો,
હા હા.
હ એમને કે મિત્રોતા તો એને જ કેવાય જે આપડ સાથે ચાલતો સમય ખોટા સમયે કોય આપણી સાથે આપણો મો
આ તો મિત્રતા વિશે વાત નીકળી એટલે મારે તને કેવું હતું તું પણ મારી બહુ સાચી મિત્ર જ છે.
હ.
હા.
હમ.
હા હા.
હા બાકી તું કે તારા મિત્રો સાથે તું ક્યારે મળતી હતી પેલે.
શું કે છો?